શાંતિ?
બસ શાંતિ. યાર તમારો નંબર મળ્યો પેલા આપડો સ્કૂલ ફ્રેન્ડ હતો ને?
હહ હહ ઓળખ્યા ને ઓળખાણ ના પડી મને.
અરે! આપડે સ્કૂલમાં એક બેન્ચ પર તો બેસતા ભાઈ
એવું છે?
હહ
સ ના અ ઓકે બ્રો બોલો શું ચાલે શાંતિ?
બસ શાંતિ હા તમે તો ભૂલી ગયા હહ સ્કૂલ પત્યા પછી ફોન પર નહીં, કઈ પણ નહી યાર.
ના ના ના નથી ભૂલ્યા પી પેલો અવાજ પેલો શું નાનપણમાં આપડે યાર રમતા તા જોડે. એ અવાજ અલગ ને અત્યારના અવાજમાં ડિફરન્ટ પડે ને યાર બીજું કાઈ નહીં.
એવું એમ. મેં કીધું ભૂલી ગયા કે શું ભાઈ આ તો યાર આપડ
જૂની યાદો તાજી થઈ કે શું એકદમ?
હહ અરે યાર તમારો નવો ફોન મેં બદલ્યો ને તો યાર એમાં ફોન નંબર તમારો નીકળી ગયો તો. તો પછી આપડો પેલો ટ્યુશનમાં આવતો ખબર હે આપડો પેલો દોસ્ત?
હમ હમ હમ હમ ઓ હહ હહ બરોબર, બરોબર શું ચાલે બોલો? સ્કૂલ ડે કેવા ડે આમ સ્કૂલ ડેઝ તો કઆમ અલગ દુનિયા જ હતી, એમ કેવાનું મિનિંગ, કઈ કઈજ ના શકાય એવી જિંદગી, અત્ય્યારે રિસ્પોન્સિબિલિટી એટ એટલી બધી વધી ગઈ છે મોટા થઈને આમ સ્કૂલ ડેઝ યાદ આવે એ ટાઈમ એવું લાગતુ કે હારું મોટા થઈ સુ તો ભણવાનું નહીં, ભણવાનું ટેન્શન નહીં. કશું નહી. હવે અત્યારે એવું થાય છે કે સાલુ સ્કૂલ ડેઝ જ સારા હતા. શું કેવું મિત્ર?
એજ ને ભાઈ પેલા તો એવું કે સ્કૂલ ક્યારે પતે, ક્યારે પતે હવે તો એવું થાય છે પાછા સ્કૂલ આઈ સ્કૂલની લાઈફ આઈ જાય ને તો સારું એમ.
હમ મજા આવતી તી એ લાઈફ પણ એમ એટલી ઈન્જોય વારી લાઈફ હતી.
એજના એના પેલું દર શનિવારે ખબર છે પીટી પી તે ટીચર લઈને આપડ પેડર માં લઈ જાય
હમ્મ હમ્મ હમ્મ, અને હમાં આપડા સાહેબ તો હારા કેવા હતા, છોકરીઓને બહાર મોકલી દે છોકરાઓને ક્લાસ માં બેસાડ રાખે, અમાર તો
એજ ના ભાઈ, અને ભાઈ પેલું પ્રવાસ કર્યો તો ખબર છે બારમામાં? ખાલી છોકરા છોકરીઓનો છોકરાઓ બિચારા પછી પ્રિન્સિપલ ને કીધું પણ તો બી ના કર્યો બોલો
ના ના સાચી વાત છે, પછી એક વાર આપણને દસમામાં ખાલી લઇ ગયા હતા બાર પ્રવાસે સાયન્સ સિટી અમદાવ ફરવા લઈ ગયા તને ખ્યાલ હોય તો.
હા પ અરે પણ એમાં તો કેટલી મજા આઈ તી ને ભાઈ
કેવી મજા ત્યા સાયન્સ સિટી ફરવાની આમ સ્કૂલ ડે આમ બધા અલગ અલગ આમ પેલું બધું બનાયલું હતું, સાયન્સ પ્રોજેક્ટો બધા બનાયલા હતા, કેટલી મજા આ હતી ફરવાની.
અરે બહુ મજા આવે ભાઈ એ ભાઈ ફ્રેન્ડ હાથે પ્રવાસમાં જાની મજા કંઈક અલગ છે એમ
એ વખતે તો બધા ગર્લ્સ બોયસ બધા હતા, પણ મજા આયેલી ટૂંકમાં એ વખતે તો આપડે નાના હતા આમ બધા. કેવા આમ હાથ પકડીને આપડા ભાઈવંધ હાથ પકડીને ચાલતા હતા, સાયન્સ ફરતા હતા, બબ્બે બબ્બે જનની પેર કરાય, કપલ પેર કરાઈ બબ્બે જનની.
હા પેલો ખબર પેલો આપડો ભાઈબંધ નાસ્તો લયાતો, એનું પડીકું વાંદરો લઈ ગયો હતો.
હા હા સાચી વાત છે, સાચી વાત છે, પછી રાાયડ માં બી બેઠા હતા આપડે, સાયન્સ સિટીમાં ખ્યાલ હોય તો
હા રાઈડ માં બેઠા હતા ભાઈ
હમ્મ ત્યાં આપડે મુવી બી ચ આપડે થિયેટર માં મુવી જોવા બી લઇ ગયા હતા ત્યાંથી થ્રી ડી
હમ્મ હમ્મ લઇ ગયા તા ભાઈ, એ ભાઈ એ બહુ મસ્ત સાચે મુવી મજા આવી ગયા, અત્યારે બી મને યાદ છે એમ
મજા આપડે આમ આમ એ ટુર બી યાદ છે આમ આપડા સાહેબ હતા. એ સાહેબ પ્રવાસ માં આમ બધાને અંટાક્ષરી કેવું રમાડતા હતા, આમ અંદર અંદર નાના છોકરાઓ બધા. આપડે બધા રમતા હતા
હા બસ સ્કૂલ માંથી બસ ઉપડી ને પછી અંધાક્ષરી ચાલુ કરી, તે આખો રસ્ તો અતાક્ષરી જ અતાક્ષરી ભાઈ
તારે બધા કેવા કેવા ગીતો નવા નવા ગાતા તા નહી એ
હે પહેલી વાર સાંભળે એવા તો ગીતોજ આપણ ને એમ, બહુ મજા જતી હ
તારે આપડા જુના મેડમ હતા એ ભજન ગાતા હતા બોલો એમાં અંતાક્ષરીમાં
એ પણ ભાઈ
એમા આમ મજા આવે આમ, આમ સ્કૂલ માં આપડે આમ ફરતી આમ સ્કૂલમાં કેવું આમ ભણવાના ટાઈમે ભણવાનું, પછી આમ રિસર્ચ પડે એટલે આમ બસ્ તો આપડે તઈ મેદાન માં એક કેન્ટીન વાળો હતો, પફ ને બધું વેચતા હતા આપડ પફ ને બધું કેવું ખાતા હતા.
અરે સખત ભાઈ, ના બીજા ન ભી નાસ્તો ખાઈ જતા યાર
હા એક દિવસ તારો કે કોઈક ટાઈમ હું નાસ્તો લઈને નઈ આયો તો હું તને પફ ખવડાવું, તું નાસ્તો લઈને નહિ આવ્યો હોય તો હું તને પફ ખોવડાવુ આમ સામ સામે આપે એકબીજાને કેવું સાચવીએ નાસ્તો ના હોય તો આમ દોસ્તી યારી આમ ભાઈબંધી કેવી હતી.
આમ જીવથી નિનીભાઈ જાણતા એમ. એક ખાલી તકલીફ રહી ગઈ, ભાઈ કે આપડા આપણે જો પ્રવાસમાં કોઈ બ્લોગર હોત ને તો આપડી બધી મેમરી કેપ થઈ જયો હતી
ના ના સાચી વાત છે તમારી સાચી વાત છે. બ્લોગર મજા આવે યાર આમ બધું બોલે આમ કેવું આમ એક એક એક એક મોમેન્ટ આ અંદર એવો બોલી બોલીને રેકોર્ડ કરેમ વિડીયો લાઈવ બતાવે અમે એ ટાઈમે એ વિડીયો જોતાને હતા આમ દેખાઈએ ના એવું અમે પેલા આપડે આપડે ભવિષ્યમાં બી આપણી વાઈફ મેરી મે મેરડ વાઇફ ને બધા જો ભ અમે આવી રીતે મસ્તી કરતા હતા અમે એ મેમરીઝ યાદ કરીને બી આપણે હેપી થઈ જઈએ.
એજ ના ભાઈ આપડે ખબર પેલુ પછી સ્કૂલ માં એક ગ્રુપ ફૂટો લે ક્લાસ પટે એટલે આા કોઈ ધોણ પડે એટલે.
હા બે આમ આમ આમ શું કેવાય સીડીમ સ્ટેસ હોય ને એમાં આપણને લાઈનસર બધા અને એમાં તો આપડે બધા તો છેલ્લા લાઈન પર જઈએ કાયમ
હા છેલ્લી લાઈનમાં અલગ થી જ એમ ખૂણો બાંધેલો જ કે બધા બારે બાર વરષ માં એ જ ખૂણે ઉભું રહેવાનું.
અને આપડા સાહેબ એવા ખબર છે કે આ છછુદરાઓ કહીએ સુદર્શ આ લોકોને નાખો
એ એજ ના ભાઈ સાહેબ ને બી હેરાન કરી મૂ
અને સારો હાળો પેલો વિમલ એને હારા સાહેબ ખબર ની ટોપર કે એમના એના માર્ક્સ આવતા હતા એને તો પહેલો સાહેબ ખોડામાં બેઠોય એ રીતે બેહી રહે બાજુમાં
એજ ને સાહેબ ને સાચવે એટલે તેમના માકર્સ આવે છે.
તારે ખબર નય એનામ શું સાહેબ સાહેબ એને જ પેલો નંબર હલલ કરે વારે ઘડીરે ખબર નય કેમ પણ મજા આવતી તી યાર એ લાઈફ મજા આવતી તી આપડે આમ કેવું આમ નાસ્તો રોજ નાસ્તો લઈને આવવાનો ભેગા બેહેને નાસ્તો કરી બેન્ચિસ પર આમ આપડે મસ્ત ત પેલું પરિકરથી આમ કોતરી એ બધું ખબર બેન્ચિસ પર અક્ષર લખી એ આપડે નામ લખીએ
નામ લખ્યું તું ખબર ખાડો ખોજ્યો હતો મેમ આવીને પછી માર્યા હતા આપડે બધાને.
હા પ્રિન્સિપાલ ની ઓફિસ માં બોલાયા હતા પપ્પા લોકોને ખબર છે તને
હોવે એ તો ભાઈ બઉ એ યાદ એ તો ભાઈ બહુ મોટો કાંડ થઈ ગયો હતો યાર
હમ બઉ મજા પણ સ્કૂલ લાઈફ આખી અલગ હતી યાર એક વસ્તુ સમજા આવે આપડે સવારે એક સાથે સાયકલ લઈને સમજ સાયકલ લઈને જઈએ સવારે પહેલા સાત વાગે બરોબર જોડે એક આપડે એમાં પાછી રેસ લાગે સાયકલ ચલાવવામાં બી સ્કૂલ સ્કૂલ માં કોણ વહેલા પહોંચ એમા મોડા પડ્યા હોય તો પ્રાર્થના આપડે અંગૂઠા પડીને ઉભું રહેવાનું.
એની અલગ જ મજા છે ભાઈ અંગૂઠા પકડવાની પણ
અ પછી પ્રાર્થના ગાવા માટે બધી છોકરીઓ દોડાદોડ કરે ત્યાં આગળ પ્રાર્થના પતે એટલે સાહેબ આવે એમાં પાછા સાહેબ હાજરી પુરે પ્રેઝન પ્રેઝન પૂરે.
હ પેલો પીરીયડ તો એમાં જતો રહેતો.
એ એમાં તો અમુક ટાઈમ હું તારી હાજરી બોલી દેતો તને ખ્યાલ હોય તો
એ એના કારણે ભાઈ મારે બો બેનિફિટ થીયુ યાર એક્ઝામમાં પેલું જે ફાઈનલ રિઝલ્ટ બને ને એમાં રજા બહુ ઓછી ગણાતી મારી
બરોબર છે આમ મજા આવતી હતી પણ એમ ભણવાની અને પછી આમ પીરિયડ ચાલુ થાય એમાં બી તારો મારો ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ
હમ મેસ-' એ મેસ વાળા સાહેબ થોડ ટકલા જેવા હતાા ને એટલે બઉ ખીજા હતા એમને
હા હા ખીજાવતા તો ઠીક છે પણ મેચ ભણવાની આપણને મજા આવે આપણને પેલું સમાજ વિદ્યા સબ્જેક્ટ તો એવો લાગે ને કે જાણે મોત્યા મરી જાય આપડ ઊંઘ આવે. આમ જોખા ખાઈએ એવી જગ્યાએ ગુજરાતી માં પેલો આવે આપડે ગીલા નો છગડો ગુજરાતીમાં આમ ભણવાનો આવતો ગીલા નો છગડો પછી પેલું ડુગડુગિયા વાળી આવી આ બધા ગુજરાતી ની કવિતાઓ કેલી મસ્ત હતી હમ. નરસિંહ મહેતાની પેલું પહેલું પહેલું તો નરસિંહ મહેતા ફિક્સ છે. પહેલી કવિતા નરસિંહહે હતા.
નરસિંહભાઈ આ આવી જાય પહેલા દિવસે.
હા પેલા જ દિવસે આમ પેલા આંગુળીઓમાં વિડીયો પેરિંગ વગાર થાય જ જાય.
અને પછી ભાઈ આ પેપર માં કાપલી કરવાની કેટલી મજા આવતી યાર
હા યાર આપડે ખબર છે ઝરોક સેન્ટરો પરથી બધા પેલી આપડે. એપેસીતની માઇક્રો કાઢાવતા હતા પણ હવે તો બધું બંધ થઈ ગયું અત્યારે તો કેવું બધું કેમેરા બધું આવી ગયું એટલે ચોરી થતી ને અત્યાર તો ડટ્ટા ફીટ થઈ ગયા બધાના
આપડે તો ભાઈ માઈક્રો ઘઢાવતાને કેવી તો. સંતાારતાાઈ મોજામાં
હા પેલા તો કેવું આમ સાહેબ હા અમે ઉભા સાહેબ કશું બોલે નહી બધા કાપલીઓ થી લગતા જ હોય ધબધબ બે દ કરતા ક એને ખબર સપ્મેન્ટમાં શું લખાય છે મને ખુદ ને હું મે ખુદ માં આપણે દસમા મે રીતે પાસ થયા હતા કે આપણે ખુદને ખબર ના કો દમામાં શું લખું છું.
એવું હમ.
તારે
અરે એ તો બરોબર છે ભાઈ પણ એમ સાહેબ આપડ ખબર પેલી સહી કરવા આવે. એમાં પેલી સ. પેલુંાપડી ગાઢેલીઓને સાહેબ કરવા આવે પછી કેટલી સ્પીડમાં ખબર નહ કોણ જાય ને ક્યાં જાય એટલી સ્પીડ માં ભગવાનને એમ પોતાની જા એમ સંતાડી દે એમ એમને બી ખબર ના પડે કે કઈ શું કર-
અને એમાં બી એવું કે કે ગાંધીનગર ની સ્કવોડ આઈ આમ ખાલી એવું બોલે ગાંધીનગર ની આજે સ્કોડ આઈ છે એટલે આમ કાપલીઓ બી ખિસ્સા હોય ને એ બી ઓટોમેટિક આપણેે બહાર ફેંકી દઈએ એવું. કે કે ગાંધીનગર થી સ્ કોડ આવી છે ગાંધીનગ નામ પેલા અમારે અહિયાં બી આપડે અહિયાં ભણતરતા નામ હતું કે ગાંધીનગર ની ડાવ એટલે સાચવવું કે બઉુ જ ચેક કરે એમ બધું.
એજ ને ઉઊભા કરે અને પછી ખિસ્સા ચેક કરે ને
ગમે તેને બોલાને ગમે ત્યારે ચેક કરી એવું કેહેતા હતા એ લોકો
હમ એ ભાઈ એ ડર હતો ને એ ડર ની પણ અલગ મજા હતી.
હા નાના સાચી વાત છે તમારી.
અત્યારે તો કેવું થઇ ગયું છે કે સવારે ઉઠો કામ પર જાઓ ને પછી રાત્રે આવીઈને સુઈ જાાવ બસ આજ રૂટીિન છે ભાઈ
ના ના સાચી વાત છે ભી યુથ થઈ ગયું છે અત્યારે પણ આમ પેલાની લાઈફ બહ મજા આવતી હતી એમ કે એમ ભાઈ ભાયબદો આમ સ્કૂલે થી છૂટી ને આપડે આમ કેવું આમ સ્કૂલ છૂટી ને ટ્યુશન જઈએ બપોર સુઈ જઈએ અને આમ સાંજે પાંચ વાગત હડ રબા ક્રિકેટ રમ્યા ને પેલું લાખોર આમપત પપેલુ શું કે લખોટીઓ પેલા તો લખોટીઓ બી ભમેળા આવું બધું ઘણું બધું બધા રમતા હતા. અત્યારે તો ખેલો દેખાતા નહી આ જે જુઓ ને તમ પેલું બાકડાે બેસશે અને મોબાઈલ લેમ બેઈ જશે છોકરાઓ.
હ બાર આવે પણ બાકડે બેસી ને ફોન જુવે
હા અત્યારે અત્યારે મા બાપ સમજતા નઈ કે છોકરાને મોબાઈલ અલાયક ના અપાય એને એ અત્યારે તો એવી હેબિટો પડ નાના છોકરા કે મોબાઈલ વગર ખાય ને એવા આપણા ટાઈમેમાં તો ટીવી હતા ટીવી જોતા હતા. એટલીસ્ટ દૂર તો ખરું એટલું ડિસ્ટન્સ તો ખરો તો મોબાઈલ કેટલો નજીક લઈ ને બેસે છોકરો
એજ નાખો કેટલે ખરાબ થાય.
તારે બોલો બીજું શું ચાલે શાંતિ.
બસ શાંતિ ચાલલો હવે સ્કૂલ ની વાતો તો થતી રહેશે ભાઈ ક્યારે નઈ પોતા.
ચોક્કસ ચોક્કસ સારું સારું બોલ બીજું કઈ કામ હોય તો ફોન કરજે બરોબર.
એ હા હા ભાઈ હા.
જર્નાલીસ
એ હા ભાઈ.
ચોક્કસ હ જય માતાજી.